હ
હલો હા કેમ છો?
બસ ફાઈન ફાઈન શું ખબર તમારી?
બસ કઈ નહીં અત્યારે જરા બાજુમાં એક છોકરા એ સોસાઇડ ની ટ્રાય કરી એટલે અમે જરા એના ઘરે બધા સોસાયટી વાળા ગયા હતા અને આજકાલના છોકરાઓને તો એ લોક ના મગજમાં શું ચાલે છે અને શું વિચારે છે ને આવા મોટા પગલા કેવી રીતે લે છે તેનું બિલકુલ આપણને ખબર પડતી નથી. અને એની મા બાપ અને દાદા દાદીની આપણને સ્થિતિ જોઈને તો આપણને આમ દયા આવે કે છોકરા એ બિલકુલ પણ એ લોકોનું વિચાર્યું નહી આ પગલું લેતા પહેલે. આ મોટી સમસ્યા થઈ ગઈ છે કે આજકાલના આ ટીનેજર્સમાં આ મેન્ટલ હેલ્થ એ લોકોની કેમ આટલી બગડી ગઈ છે અને આટલી એ લોક ની સમસ્યા થઈ ગઈ છે. અને આ એક બહુ મોટો ગંભીર મુદ્દો થઈ ગયો છે કે ટી આહ ટીનેજર્સ લોકો સ્ટ્રેસ કે કઈ પણ વસ્તુ પ્રેશર સહન નથી કરી શકતા. તમારો શું કેવું છે આ વિશે?
ના સાચું કહો છો તમે. આ બધું વસ્તુ તો હજુ તમે ન્યૂઝ ચેનલ ખોલો એટલે રોજ આવી કોઈક એક આદ ન્યૂઝ આવતી જ હોય કે જેના અંદર ટીનેજર પર પ્રેશર પડ્યું હોયને એને એ આતો એ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોય કા તો એ આપઘાત કરી નાખ્યો હોય. એટલે આજના સમયમાં મને એવું લાગે છે કે વધારે કરીને આનું કારણ છે ને અભ્યાસ પ અભ્યાસ ના અંદર જે બધી સ્પર્ધાઓ છે ને અને તેના લીધે કરીને અને બીજું શું છે કે ભવિષ્યની એ લોકોની ચિંતા એના કારણે છે ને કિશોરો કિશોરોનો છે ને માનસિક એ લોકોને બહુ તણાવ રહે છે. તે ઉપરાંત પરીક્ષામાં અને માર્ક્સ ને લઈને વિદ્યાર્થીઓ પર ખુબજ દબાણ છે. જેના કારણે તેઓ છેને ઘણીવાર ચિંતા અનુભવતા હોય છે. અને માતા પિતાની અપ પેક્ષાઓ પણ એક મોટો કારણ બની શકે એવું મને લાગે છે. કારણ કે ઘણા માતા પિતાઓ છે ને પોતાના બાળકો પાસેથી વધારે અપેક્ષા રાખે છે. હવે આજકાલ સોશિયલ મીડિયા પણ છે ને કિશોરોને માનસિક આરોગ-આરોગ્ય ઉપર અસર કરે છે. કારણ કે તેઓ પોતાના પોતાની તુલના બીજા લોકો સાથે કરે છે અને ક્યારેક પોતાને ઓછું સમજે છે. એટલે દિવસે દિવસે છે ને આ બધું છે ને વધતું જાય છે અને એના લી ધે તે કરીને એ લોકોને ડિપ્રેશન એન્ઝાયટી અને એંગર ઇસ્યુઝ આ બધા ઇશ્યુઝ એ લોકોને ટીનેજર્સમાં બહુ આવે છે. અને સતત મોબાઈલનો ઉપયોગ ઊંઘમાં પણ ખલલ પહોંચાડે ના માનસિક સ્વાસ્થ્યને પણ ખલલ પહોંચાડે અને છોકરાઓ છે ને હવે બિલકુલ સાંભળતા જ નથી. આમ ગેમના માટે તો એટલા બધા ગાંડા થઈ ગયા છે ને લોકો કે હવે હું તમારે મારા છોકરાની જ વાત કરું ને કે જો એ ગેમ રમતો હોય ને કઈક લાઈટ જ તે દે કે વાઈફાઈ કંઈક ડાઉન થઈ ગયું હોય તો એટલો બધો ગુસ્સે થઈ જાય ને કે અરે મારી ગેમ હું હારી ગયો જાણે એના જીવનનું કઈક બહુ મોટું કઈ વસ્તુ એ ખોઈ દીધી હોય એવી રીતનું એટલું બધું એ આનાથી ધ્યાન થી અને એટલા બધા આમ દિલ થી રમે કે આમ થોડુંક પણ કઈક વાકું થયું હોય ને તો એનાથી બરદાશત ન થાય. એટલે અમે પણ એને સમજાવીએ કે આટલું બધું ઇન્વોલ્વ નહી થવું જોઈએ તમારે ગેમની અંદર કે તમે કે જરાક કઈક આવી કઈ પ્ર-પરિસ્થિતિ આવે કે તમે આટલા બધા ઉકડી જાઓ તે ના ચાલે. એટલે આ બધી સમસ્યાઓ ના લીધે કરીને જ મને એમ લાગે છે કે છોકરાઓને છે ને આ બધા મગજની આ બધી માનસિક આ તનાવ થી એ લોકો પસર-પસાર થાય છે અને ત્યાર પછી એ લોકોને એમ લાગે છે કે આવી આટલી બધી કઠિન એ લોકોને જીવન એકદમ કઠિન લાગવા લાગે છે. એટલે આનો એક સરળ ઉપાય એ લોકોને એમમાં જ લાગે કે ચાલો અમે કઈક આપઘાત કરી નાખીએ કા તો આવું કઈક પગ-પગલું લઈ લે લઈએ જેનાથી અમે છૂટી જઈએ આ બધા આ બધા સંસારના આ બધા જે ત્રાસ છે તેનાથી છૂટી જઈ તેવું એ લોકોને માનવું છે આજકાલની જનરેશન મને એવું લાગે છે.
ના તમારી વાત એકદમ એજ બરાબર છે કે મા બાપ પે બી જરા સમજવું જોઈએ કે બધા છોકરાઓ સરખા નથી હોતા એમના જે દીકરા દીકરી છે તે બીજા કરતા જુદા છે. એ લોકોમાં કદાચ ભણવાનું એ લોકો કદાચ ભણવામાં સારા નહી હશે પણ એ લોકોને કઈ બીજી ક્વોલિટી હશે જે બીજા છોકરાઓમાં નહીં હશે એટલે મા બાપે પહેલે તો છે ને છોકરાઓને કમ્પેર કરવાનું બીજા સાથે છે ને છોડી દેવાનું. આ તો અમારા ખુદના આપણે એઝ એ ટીચર ના અનુભવ છે કે જયારે પેરેન્ટ્સ લોકો રિપોર્ટ કાર્ડ જોવા આવે છે તો પોતાના છોકરાનો રિપોર્ટ કાર્ડ જોવામાં ઇન્ટરેસ્ટ કરતા તો એ લોકોને બીજાના છોકરાનો રિપોર્ટ કાર્ડ જોવામાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે અને જો છો કરાઓના ઓછા આવ્યા પસન્ટેજ તો તો આપણી સામે જ બધા પેરેન્ટસ લોકો બેસેલા હોય તેની સામે એને કોઈક વાર તો મારી પણ દે છે ખીજવાય છે અને આજકાલના છોકરાઓ આ સહન નથી કરી શકતા કે એ લોક ને એમ લાગે છે કે મા બાપ એ બધાની વચ્ચે અને ખીજવાઈને મારીને મારી કોઈ સેલ્ફ રિસ્પેક્ટ નથી એ લોકોને ઠેસ લાગે છે ને એ લોકોને ગુસ્સો વધી જાય છે અને ઇનસિક્યોરિટી આવી જાય છે કે ના આ ખો ટી વાત છે મમ્મી પપ્પા એ આવું કરવું નહી જોઈતું હતું અને સોશિયલ મીડિયા તો તમે જે વાત કરી ને તેની તો એટલી ખરાબ અસર પડી છે ને છોકરાઓ ઉપર કે એ લોકોની આખી મેન્ટલ હેલ્થ બગાડી નાખી છે. હવે તમે જોયું હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર એ લોકોના જો ફોલોવર્સ ઓછા હોય કે લાઈક્સ ઓછા હોય ને તો પણ એ લોકો પોતાના દિલ પર લઈ લે છે કે અને એ લોકોના મેન્ટલ એના પર અસર થઈ જાય છે કે કેમ મને નથી મલતા બીજાને મલે છે. ને એવું બધું અને આજકાલના છોકરાઓ છે ને એના લીધે છે ને એકદમ એકલા રહેેવાનું કોઈ ક વાર પસંદ કરે છે. કોઈની સાથે વાત કરવી નહી અને બસ પોતામાં અને પોતામાં રહીને ડિપ્રેશન ની અંદર સર કી જાય છે અને પછી એ લોકોને ડિપ્રેશન માંથી કાઢવું મા બાપ માટે પણ બહુ મુશ્કેલ છે ટીચર્સ માટે બી બહુ મુશ્કેલ થઈ ગયું છે. એટલે છોકરાઓને કેવી રીતે આ બધામાંથી કઢવું અને એ લોકોની મેન્ટલ હેલ્થ ને સારી કરવી માટે હવે તો છે ને સ્કૂલની અંદર પણ એવા પ્રોગ્રામ્સ સ્કૂલ વાળા લોકો મેનેજ કરે છે અને એ લોકોને બધી સાયબર સિક્યોરિટી છે અને ઘણા બધા એવા પ્રોગ્રામ્સ પણ કરે છે કે જેમાં છોકરાઓ એ ફસાઈ નહીં જાએ. હવે અમારી સ્કૂલમાં જ એક એવું ખબર પડી કે ગયા અઠવાડિયે એક છોકરો આ કઈ ઓનલાઈન ગેમ રમતા રમતા એના અકાઉન્ટ માંથી એના પપ્પાના અકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા હરી ગયો અને પછી પપ્પાના ડરથી કે પપ્પા ખીજવાશે કે કઈ મને કરશે એના લીધે ઘર છોડીને જતો રહ્યો. બિચારા મા બાપ તો એને શોધી શોધીને થાકી ગયા એક દિવસ લગીન મહિલો નહી અને પક પછી કઈ બીજા દિવસે જેમ તેમ પોલીસે એને શોધી કૈડો. એટલે આવું બધું છો કરાઓ વિચારતા નથી કે આવા પગલા ભરસે તો એના મા બાપ અને એના સાથે જે સંકળાયેલા બીજા લોકો છે તેના પર કે ટલી ખરાબ અસર પડશે અને એ લોકોને કેટલા ચિંતામાં એ લોકો મૂકી દે છે.
બરાબર છે. તમે આ વસ્તુ બી બરાબર આવ-આવા બધા કિસ્સાઓ તો છે ને આવ્યા જ કરે છે. હવે મને એમ લાગે છે કે આ બધી વસ્તુનો એક એક ઉપાય એ એ થઈ શકે છે કે કિશોર કિશોરો જે હોય તે પોતાના મ ની વાત છેને કોઈ વિશ્વાસ પાત્ર વ્યક્તિને સાથે શેર એ લોકોને કરવી જોઈએ. જેમ કે મિત્રો છે, માતા પિતા છે, અથવા તો શિક્ષકો સાથે. અને માતા પિતાને પણ છે ને બાળકોને થોડુંક સમજવું જોઈએ અને તેમના ઓ તેમને છેને દબાણ ન આપવું જોઈએ અને એમને ઉલટાનું એને એમને છેને પ્રોત્સાહન આપવું જોઈએ. અને એક ફ્રેન્ડ તરીકે અમુક સમય પછી છે ને એમની સાથે થોડાક આમ ફ્રેન્ડ તરીકે રહેવું જોઈએ. આમ બધી વસ તુંમાં એ લોકોને ઇન્સ્ટ્રક્શન આપ્યા જ કરવાનું અને ટોક્યા જ કરવાનું એના કરતા તમે એક તમારા ફ્રેન્ડ તરીકે તમે જો એમની સાથે વર્તન કરશો ને તો એ શું તમારી સાથે કમ્ફર્ટેબલ થશે અને પોતાની મનની વાત તમારે આવીને કે છે. અને આવું કઈ પગલું લેશે પણ નહી અને કઈક એવું કોઈ સિચ્યુએશનમાં ફસાશે બી ને જેમકે તમે મને કીધું કે પેલો છોકરો હારી ગયો. તો એને એ ચાતે તો એના ફા દર ને દીલ થી આ વસ્તુ કહી શકતો તું ને કહી શકતો હતો પણ એ ગભરાઈ ગયો કારણ કે મા બાપે પહેલાથી જ એવું રાખેલું એની સાથે સંબંધ એવો રાખો નહી હશે મિત્રતા જેવો એટલે આ બી એક બહુ મોટી વાત છે કે જો તમે અ આ છોકરાઓના ઉપર આવી રીતે થોડુંક મિત્રતા તરીકે એમને થોડું સમજાવો ને તો એ તમારી વાત થોડીક સમજશે તે ઉપરાંત મને એમ છે કે થોડુંક એ લોકોને યોગા ધ્યા મેડિટેશન ધ્યાન અને એ બધા તરફ થોડુંક આપણે એ લોકોને જાગૃતતા જો છોકરાઓમાં લાવીએ ને તો એનાથી પણ એ લોકોના છે ને આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક રહે છે તે ઉપરાંત આપણે કહીએ ને કે સમયનું યોગ્ય આયોજન અને પૂરતી ઊંઘ લેવી એ પણ ખૂબ જરૂરી છે છે તો એના માટે બી એ લોકોને છે ને થોડું ધીરે ધીરે સમજાવવું જોઈએ હવે આજની તારીખમાં તો એવું છે કે ઘણી વખત છે ને છોકરાઓ સોશિયલ મીડિયાનો પ્રભાવ એ લોકો પર એટલો બધો છે ને કે હું તમે મારી પર્સનલ હું તમે મારી વાત કરું ને મારા છોકરાને મારે કઈ હું જયારે એને મૌખિક કઈક વસ્તુ કહું ને તો એનું ઓછું સમજણ પડે પણ એજ વસ્તુ હું એને રીલના ફોર્મમાં શેર કરું ને ઈન્સ્ટાગ્રામ પર તો એને તરત એમ થાય કે ના મારા મમ્મી સાચું કહેતા હતા કે ઊંઘ પૂરતી જરૂરી છે કે યોગા કરવું મેડિટેશન કરવું ધ્યાન કરવું એ બધું પણ ઘણું જરૂરી છે અને તેના અને આવી કોઈ તકલીફ હોય ને તો કોઈ નિશાાન પાસે જવું કોઈ મોટા સાયકોલોજીસ્ટ પાસે જવું અને તે તેમની હેલ્પ લેવામાં કોઈ શરમ ન હોવી જોઈએ અને એ પણ જ્યારે એ વસ્તુના છે ને સિમટમ્સ કે જે મા બાપને થોડું જોવું જોઈએ અને છોકરાને પહેલી ટકે આવા કોઈ મોટા નિશાન પાસે લઈ જવું જોઈએ તે અને એનું માનસિક જે બી એની જે તકલીફ છે તેને દૂર કરવી જોઈએ તો શું છે કે આવા કોઈ પગલાં ફ્યુચરમાં છોકરાઓ ના લઈ ના લઈ અને એ લોકોનું માનસિક સંતુલન પણ સરખું રહે એટલે આજે તમારી જોડે આ વિષય પર વાત કરવાની ખૂબ જ મજા આવી પાછા કોઈ વિષય પર આપણે વાત કરશું ઓકે
આવજો આવજો